હા
અવાજ આવે છે ને મારો
ઓ અમ મને તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
હા તો આજે આપડે ભવિષ્યમાં આપડે આપ કારકિર્દી કેવી રીતે બનાવી જોઈએ એના વિશે વાત કરીએ બરોબર ચાલશે ને
ઓકે આપડે એના વિશેે વાત કરીએ
હા તો તમે જણાવો કે કારકિર્દી એટલે શું તો પછી
એટલે આપડે જેમ ભવિષ્યમાં હવે આપડે કોઈ નવ બિઝનેસ ચાલુ કરતા હોય કે આપડે ભણવાનું પતી ગયું હોય પછી આપડે શું વિચારીએ કે હવે આપડ એટલે આગળ ભવિષ્ય માટે શું કરવું કે આપણે પા પરિવાર ને ચલાવા માટે શું કરવું ને મતલબ આપડું આખું જી જીવનમાં પછી એના ઉપર જ ચાલવાનું છે શોર્ટમાં કહીએ તો
હા એ વાત તો તમારી સાચી જ છે કે ભવિષ્યને આપડ મતલબ કે ભવિષ્યમાં આપણે આગળ કેવી રીતે વધી શકીએ એ નક્કી કરવું એના કારકિર્દી કહી શકાય એમને.
હા એજ અને પોતાનો શું શોખ છે. જો જો પોતાનો શોખ હોય કે પછી મારે આની અંદર જ જવું છે. તો એને પહેલાથી જ મહેનત કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. એથી કરીને ભવિષ્યમાં એ બધું કામ આવે.
હા એ વાત તો તમારી સાચી છે તો પછી યોગ તમારા માટે યો યોગ્ય કારકિર્દી પસંદ કરવી કેમ મહત્વની છે.
કારણ કે એકદમ મા મહત્વની એટલી છે કે જો આપડે શોખ હોય પેલે થી કે ભાઈ આમ મસ્ત હું કરીશ તો એને મને સમજણ પણ મળશે એનામાં અને આગળ જતા મને ભવિષ્યમાં કામ પણ આવશે તો જે પહેલેથી બધું વી વિચારેલું હોય કે ધારો કે બધા ઓપ્શ નો થઈ જાય. માર્કેટિંગ છે કે ભાઈ ડાયટ એન્ટ્રી કરવાનું હોય કે આધારે સોશયલ મીડિયામાં આઈ એસ આર ને એ બધું બધી અલગ અલગ એવા કેટલા બધાને સા શોખ હોય છે તને બાળકોને આવા શોખમાં વધારે હોય છે. ને ઇન્ટરનેટ ઉપર ની બધી જ માં માહિતીન અલગ અલગ તો આમ બધામાં જોઈએ ને અત્યારે મે ચાલે મારે આનામાં જવું છે તો ભવિષ્યમાં એ હમ્મ એને કોઈ પણ તકલીફ પડતી નથી કારણ કે એને શોખ પણ પૂરો થઈ જાય. અને ભવિષ્યમાં હમ્મ. એને એને સારી એવીને આવક માં મળી રહે.
એ વાત તો તમારી સાચી જ છે ભવિષ્યમાં સારી એવી આવ કે મળી રહે. અને જો તમારા માટે તો પછી કારકિર્દી પસંદ કરતી વખતે આપડે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે તમે પેલા જણાવ્યું કે અને આપડે જે આવડતું એ કાઉ એના સિવાય બીજું કઈ
ત્યારે તો આપણેને વિચારવું જોએ કે આપડે જેમ પરિવાર છે કે એને શું જરૂર છે એનું કેવું છે એનું સ્ટેટસ. પૈસાની શું જરૂર છે કે આપડે શું શું કરી શકશું કારણ કે કોઈ પણ આપડે શીખતા હોઈએ કોઈ પણ અભ્યાસ કરતા હોઈએ ને ભાઈ બિઝનેસ સ્ટાર્ટ કરવું એના માટે પરિવાર પેલા જોવું પડે કે પરિવાર ની શું આપણી કડિશન છે અને પરિવાર ની આપણી સલાહ પણ લેવી જોઈએ અને આ આપડે જે શિક્ષકો આ શિક્ષક ની પણ સલાહ જોઈએ. થી કરીને આપણે સારી એવી સલાહ આપે તો આપણને આપડે જે એમાં રસ છે ને આપડી કેટલી ક્ષમતા છે. તેના ઉપર આપણને ના નસ્તો મતાવી શકે છે.
હા એ વાત તો તમારી સાચી છે અને ઘણા લોકો પોતાના ઇન્ટરેસ્ટ ઉપર કારકિર્દી પસંદ કરતા હોય કે પોતાને શું ફાવે છે કે નથ થી ફાવતું એના વિશે પછી એ એના ઉપરથી એ કારકિર્દીનું પસંદ કરતા હોય છે તો એના વિશેે તમારે શું કેવું છે. બરોબર છે કે ખોટું છે. હ
ના એ તો કઈ ખોટું નથી ન કાય પોતાની ઇન્ટરેસ્ટ હોય તો એનામાં તે કામ કરવું જ જોયેન. એન્જોય ખાલી એવું નથી કે પગાર જ અગાર સારું મળતું હોય તો જ નોકરી કરીન પછી મલેન આપડે ઈયોને ઈનામને ઇન્ટરેસ્ટ હોય. કે ના તો આપડે જે તમ મજા આવતી હોય એવું કામ કરવું જોઈએ થોડુંક ઘણુ ઓછો મ પગાર થોડુંક ઘણ ઓછો મળે ચાલે. એ બીજાબન કામ કરતા હોય ઈન મહેનત કરતા હોય એનામાં એનામાં આપડે રસ્તા હો જ જોઈએ ને એટલે કામ કરવાની પણ મજા ના આવે. ને બેહીન કંટાળો પણ આવે કામની અંદર.
કામ બરોબર થાય પણ નહી એમજ ને. કંઈક ને કંઈક ભૂલ રહેતી હોય ને એવું બધું થતું રહેતું હોય. તો પછી તમારા માટે માતા પિતાની સલાહ કારકિર્દી માટે લેવી કે- જરૂરી છે યોગ કે નથી જરૂરી.
માતા પિતાને બધાને પુછવુ જોઈએ પછી એ આપણને જો કંઈપણ આપડે સલાહ આપે તો એનામાં આપડે વિચારવું જોઈએ. આપડાથી થાય એવું હોય તો આપડે એ પણ કરી શકાય. નહીં કે એમ ને એમ હરસો ના એન અનુભવ હોય માર્કેટનો ફરતા માર્કેટમાં શું ચાલે છે. નથી ચાલતું એ આપડા બધા કરતું વધારે એમને ખબર હોય. એન જે એમન બિઝનેસ હોય નોકરી કરતા હોય તેમને બ વધારે ખબર હોય અતારે શું ચાલતું હોય માર્કેટમાં. અને અતારે કયા કયા ક્ષેત્રમાં સારી એવી આવક મળે. અને આપણને એમાં જે ઇન્ટરેસ્ટ હોય તો એ માતા પિતાને તરત બતાવી શકે આપણને.
હા એ વાત તો તમારી સાચી જ છે અને તો પછી શિક્ષકો ને બધા પણ કાર કિર્દી માટે માર્ગદર્શન એવી રીતે કરતા હોય છે તો તમાર એના વિશે શું કેવું છે.
એ પણ સારું છે ને જે શિક્ષકોને બધું પણ સમજાતા હોય. ને એવા વર્કશોપ પણ હોય છે તાલીમ પણ આપતા હોય. તો એના મીશે પણ આપણેેને બી સમજાવી શકાય જેથી કરીને સારી એવી આવક પણ ઉભી થઇ જાય.
હા તો તમારા મતે જે આજે તમે કીધુંને પેલું આઈટી નું તે પ્રમાણે યુગમાં જે આઈટી નું સૌથી વધારે છે બરોબર છે એની માંગ વધારે છે. તો તમે એના ઉપર કારકિર્દી પસંદ કરો એવું એવી રીતે આપડે કારકિર્દી પસંદ કરવી જોઈએ.
એ આપડે કોઈપન મિશન મા ઇન્ટરેસ્ટ હોય તો આપડે કરી શકાય.
હા એમ નથી હું એમ પૂછું છું કે તમે હવે જે તમે પેલા જણાવ્યું ને કે તમને આઈટીમાં આવે કે ડેટા એન્ટ્રી કરવાનું ને બધા કામ વધારે છે. તો પછી આપડે એ પ્રમાણે કારકિર્દીની પસંદ કરવી જોઈએ કે પછી પણને જે ગમતું એ જ કરવું જોઈએ ભલે એમાં કોઈ જોબનું પેલું ના હોય તો પણ.
ના એવું તો ના હોય પણ અતારે એ કે હેત્રમાં એવું નથી કે એમાં આપડે કશું મળતું નથી બધી જગ્યાએ બધું મળે જ શે પણ હા એ તમારી વાત સાચી છે કે આપડે જેમ વાત કરી કે કે માર્કેટંગ એનામાં સારી વધુ તકો મળે છે અને અત્યારે એ બધું ટ્રેન્ડિંગમાં પણ ચાલતું હશે તો ઈતો કરવું જ જોઈએ તો આપણને ઇન્ટરેસ્ટ એ પેલા કરવું જોઈએ અને જો આપણને એમ લાગે કે બરાબર છે તો કરાય અને પ્છી નઈ લાગે કે હવે આપડ મારી વાની જે ખર્ચા છે એ બધ પૂરું ના થતું હોય તો પછી જે આપણને ગમતું ના હો તો એનામાં પણ જવું પડે છે અમુક વાર એને એવું પણ થતું હોય છે
હા એ વાત તો તમારી સાચી જ છે પછી આપડે આપડા પરિવારને જોઈને આપણી કારકિર્દી પસંદ કરવી જોઈએ કારણ કે ઘણા એ કોલેજોમાં તો પછી હવે જેમ કે કોઈ પણ આપડે ડોક્ટર નું વું બધું જોવા જઈએ તો તો પછી એમાં કાગ એસી નેઉ એટલો બ લાખનો તો પેલા સ્ટાર્ટિંગમાં તમને ફી ને બધું જ ભરવાનું થઈ જાય તો પછી એવું આપડે ખોટું પસંદ ના કરાય એવી રીતે જ ને
હા એજ ને આમ બધું આપડે કોઈ પણ આપડે નોકરી બિઝનેસ કરવું હોય એના આપડી જે કોમી એવી જ કેહેવાય જે આપની બોલવાની જેે એડ છે કે આપડ કેવું વહેવાર છે આમ બધું પણ હવે થોડું ન પણ કરડતું હોય છે નોકરી ની અંદર ને એનામાં અને હવે બધી જગ્યાએ સાંભળ્યું હ છે તમે કોમ્પ્યુટર નું નોલેજ એ એ ફરજીિયાત થઈ ગયું છે અને એમાં પણ પાછું બધું ઈંગ્લિશમાં થઈ ગયું છે તો એના વિશે પણ થોડું વધારે આપને ધ્યાન રાખવું જોઈએ ભલે આપડે થોડી ઇન્ટરેસ્ટ ના હોય કોમ્પ્યુટર ને બધું ફરજીયાત થઈ ગયુ ઈ પણ થડો ઇન્ટરેસ્ટ આપને લેવો જોઈએ એના ઉપર
હા એ વાત તો તમારી સાચી જ છે આપણેે ઇન્ટરેસ્ટ તો બધામાં ધરાવો જ જોઈએ નાઈતર આપડે કારકિર્દી તો બની જાય પરંતુ ઇન્ટરેસ્ટ ના હોય તો પછી એમાં અમુક ટાઈમ પછી આપને મજા આવે પછી આપણને એક કામ કરવામાં કંટાળો આવે અને જો હવે કોઈ વિદ્યાર્થી કોલેજમાં ને એમાં ભણી રહ્યો છે બરોબર કારકિર્દી ઉપર તો એને સારી કારકિર્દી બનાવવા માટે સ્કીલ કેટલી મહત્વની છે એના માટે
સ્કિલ તો મહત્વાની જ છે કારણ કે જો એને સારી એવી સ્કિલ હશે અત્યારે આપણે સાંભળતાશું કે કોમ્પ્યુટર ની જે આ જે સોફ્ટવેર ડેવલોપર છે બધાને શું છે સ્કિલ ના ઉપર જ નોકરી મળે છે એમને એવું નથી હોતું કે ભાઈ મારે કન અગ્રિ સર્ટિફિકેટ છે મારે કન અમે એ સી ઈદી નુ કે ભાઈ એમ સી એ નું બી ટેક કરેલું છે કે એમટેક કરેલું છે એવું અત્યારે કોઈ નથી જોતું તેમ જોવે છે તારા અંદર શું છે? તું કેટલું બારફોડ નઈ તે તું કામ કરી શકે છે. તોય હિમત બધાની જોતા ભલે આપડા કમ બધું જ હોય માર્કશીટો સારી એવી હોય, ડીગ્રી સર્ટિફિકેટ હોય પણ આ તમે લોકો એ જોવે છે કે ભઈ એલા જે‌‌ ઇન્ટરવ્યુ લે છે. એમજ જો જો આપડે ઇન્ટરવ્યુમાં સારી રીતે બોલી શકીએ કે આપડું કેવું પરર્ફોર્મન્સ છે. તો એના આધારે આપડું પગાર નકકી થાય છે. એટલે દસ એલે જ અધારે વધારે મહત્વની છે.
હા, એ વાત તો તમારી સાચી જ છે કે અત્યારે માર્કશીટ નું કોઈ મહત્વ જ નથી અમારે સ્કૂલમાં પ્રોફેસરને એ બધા પણ એમ જ કહેતા હોય છે કે તમે જે એક્સમ લખવાનું એ બધું ગોખ્યા કરતા હોને તમે તમારું જે ભણો છો ને એ તમારે પ્રેક્ટિકલ એક્ઝામ તમને વધારે જો નોલેજ તમારું વધશે અને લોજિક ડેવલોપ કરતા આવડી જશેને? તો તમારે ભલે ને તમે એક્ઝામમાં ફેલ હશો તો પણ કંપનીવાળા તમને લઈ જશે અને તમારે જો યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર આવે છેને તો પણ જો તમને કઈ આવી રીતે પ્રે ને એમાં તો ખબર એના પડતી હોયને તો તમને કોઈ ફાયદો જ નથી તમારી જે ડિગ્રી મળી એનો. કે કોલેજમાં ફસ્ટ નંબર આવ્યા કે એ બધાનો કોઈ ફાયદો જ નથી એમ સર અમને જણાવતા હતા.
હા, એતો વાત સાચી જ છે અને મને સર પણ એમ કેતા. જો અમારી સારી એવી સ્કીલ હશે ને તો અમારે કેમ ભણવાની પણ જરૂર નથી કંપનીમાં તમને સામેથી બોલાવશે. ઘરમાં બેઠા હશેને ઘરની અંદર આવીને. તમારી ઇન્ટરવ્યૂ લઈ જશે અને તમારે સિલેક્શન પણ કરી દેશે. એમ નથી હોતું કે ખાલી તમે ભણેલા હોય સારા હોય તો તમને નોકરી મળે.
હા. તો તમારા માટે સફળ કારકિર્દી બનાવી તો એમાં આપણે કયા કયા ગુણો વિકસાવવા જોઈએ જેમ કે તો તમે કીધું સ્કીલ પછી બીજું થીસીસને એવું બધું હોવું જોઈએ કે પછી એનું આપણે ધ્યાન ના આપ જોઈએ.
હા, એતો બધું હોવું જોઈએ ને જો આપણે બધું આપણે કામ પરફેક્ટ કરતા હોઈએ. તો આપણને બીજું કઈ વ્યક્તિ પણ આપણે જોતું હોય આમ બધાં જ કામો પરફેક્ટ હોય જે પોતાનું કામ ટાઇમસર પૂરું કરતા હોય. અને બધી મેજસ પણ હોય‌. બધું પણ બધાં વ્યક્તિ નોટિસ કરતા જ હોય છે. અને તે વ્યક્તિ આપણને મળી જાય તો એ પણ આપણને સારો એવો માર્ગ આપીને નોકરી પણ અપાવી શકતા હોય. એટલે બધું
હા, એ વાત તો તમારી સાચી તો ઓકે ચાલો બાય, બાય.